હેલો
બોલ બોલ હેલો
ઓય તું આવવાની છું જનોઈ માં?
તું આવવાની છો?
એટલા કેમ નથી આવાની?
કારણ મારું ટ્વેલ્થ ચાલુ થઇ જાય છે પછી.
એટલા પણ તો હું શું કરીશ એકલી એકલી તું નહી આવું તો.
તો મતલબ અને આવીએ જાવ તો કે કપડા ક્યાં છે મારી પાસે ભાઈ કપડાં તો જોઈએને.
એટલે આ તો આ કપડા નો લપ કદી પૈતી નહી.
તો કપડાં તો જોઈએ ને યાર ફંક્શનમાં જવાનું હોય તો.
બરાબર. હા હા તો તે વાત કયરી
ફરી આવ
મમ્મી હારે ઓબ્વિયસલી.
હા મમ્મી મમ્મી આજે મને પૂછતી આપડી ઓલી બેનને ચિત્રા ને તો એ કે ઓલા તો આવાની છો ને આમને. તે અમે તેવી રીતે તો મે કીધુ કે ના એટલે ફાઈનલ નથી હજી મારું બટ મે કાલે. ને હુ હા પાડીને બેઠી છુ કે હા હું આવી. તો હવે મને નથી કે ખબર પડતી હું કરું શું
બરાબર. હા કઈ નહી.
કે હા હવે ફાઈનલ છે મારું એમ હવે હું નહી જાવ તો પછી.
એટલે તું જઈશ એટલે હું તો વિચારું છું જવાનું પણ હવે તું હોઈશ તો મજા આવશે એમ બાકી તો હું કોને યાર વાત કરું એટલે બધી.
ઈ તો હવે તને ખબર જ છે હું જેવી રીતે તને મારી ભેગા મજા જ આવે પણ અવે શું કરી શક્યુ એને
અત્યારે બધુ બંધ
અરે. નોર્મલ તો છેને
હાહ
ધેયર ઇઝ ધ રેગ્યુલર કનવરજેશન આહ અરે યાર
બીજું, બોલ બાકી
બ બીજું. વાહબજ હુ ભુલાઈ ગઇ અને
બરાબર.
વોફેલ હા એ
હા સાંભળ. શુ કહતી દી જો હું તને ક્વેશન પૂછું ત્યારે મનેનો જવાબ આપવાનો. ઓકે. હા. તો જો હમણાં જ મારી ફ્રેન્ડ એક છે. એ યુ એસ જવાની હતી તો. તારો સું આના ઉપર શું કેવાય મંતવ્ય છે કે આપણે ઇન્ડિયાની બહાર જવું જોઈએ કે ના જવું જોઈએ
હ નાઇસ ક્વેશચન
હા.
ઇન્ડિયામાં જ રહેવું જોઈએ ટુ બી ઓનેસ્ટ
ઓકે. બરાબર અને એનો મતલબ હા રીઝન
કારણ કે ભાઈ ઈન્ડિયામાં કઈ કમી તો નથી હાલાકી એજ્યુકેશન લેવલ થોડુંક ડાઉન છે તો એમ એમ તો આપડું ઈન્ડિયા સારું બધી રીતે સેફ બી છીએ આપ ઇન્ડિયામાં બાકી બધા અત્યારે વાર ન એવું બધું ચાલે છે તો
હા એ તો છે
સારું જ છે ઇન્ડિયા એમ શું કામ બહાર જવું છે એટ બધી રીતે ફેસિલિટી તમને મળે છે તો પછી વાય ટુ ચૂઝ બીજી કન્ટ્રી કા ચૂસ કરે
હા એતો છે
તું ક્યા તારા શું વિચાર છે.
મને એમ જોવા જઈએ તો લાઈક વચ્ચે એવી ઈચ્છા થઈ ગઈ હતી કે જઉું છે પણ ધીરે ધીરે પછી મને એવું થયું કે ના છોડ નહી જવું કેમ કે મેં મારા બધા જે ફ્રેન્ડસ ત્યાં ગયા હતા ને પહેલા થી એ લોકોને જોડે બધા જોડે વાત કરી તો બધા એ જ કેહેતા હતા કે લાઈક પૈસો છે બધું છે પણ જે સુકૂન હોવું જોઈએ ને એ સુકૂન નથી એમ મનની શાંતિ નથી તો એ રીતે અને જેવું હોય લાઇક આપડે પહેલા થી બધા ફેમિલી જોડે રહ્યા હોય તો ફેમિલી દૂર આવ જવાની ઈચ્છા બી ના થયા આપણને એમ અને ર રહી બી ના શકીએ
ફેમિલી જ્યાં હોય ત્યાં જ ગુડ મુમેન્ટ હેપીને બધું ત્યાં જ હોય ને પીસે ત્યાં જ મળે તો મનની શાંતિ
હા. એતો છે.
શું કમજોર છ ઇન્ડિયામાં ન્ડિયા વારી હ ઘણી બધી જગ્યા છે જ્યા તમે સારું ભણી શકો છો
હા એ તો છે.
મારો તો વિચાર અમદાવાદ નો છે ભાઈ કે અરે ટ્વેલ્થ પછી કારણ કે અહીંયા લિટરલી કઈ કોલેજ સારી નથી ભાઈ તો વિચાર થવો જ છે કે અમદાવાદ જવું છે.
બરાબર જોઈ હવે જેવું મેર પડે એમ
શું હા એતો છે ઠાકર કરે ઠીક
બધી જગ્યા છેલ્લે તો આ જ સેન્ટેન્સ બોલવાનું છે
હવ મારે તો યાર ફરવા જવું છે ક્યાંક મસ્ત
મારી સ્કૂલ એ મનાલી લઈ જાય જે ભાઈ નથી જઈ શકતી હું
કેમ
ત નથી ખબર મારો ફોન ખોવાઈ ગયો હતો
અરે કેમ ના
અરે એમાં લગ્ન માટે મુંબઈ ગયા ત હેને તું તો આઈવી નતી તો તને આઈડીયા નહીં હોય. તો ટ્રેનમાં હતા ને તો ટ્રેનમાં થી ચોરી થઈ ગયો.
ઓ બાપા
અને પછી તો ના મતલબ કમ્પ્લેન કરાવવા ના હતા હેને કેમે ટ્રેન માંથી ઉતરી પછી રેલ્વેસ્ટેશને એ પોલીસ ડિપાર્ટમેન્ટ હો જવાનાં હતા. કઈ હતું નય સવારના ચાર વાગ એટલે કોઈ હતું જ નય.
હા.
ટ્રેનમાં ટ્રેનમાં કેટલી વાર રીંગ લગાયવી કે ઉપાડી લેહો કેમ તો ખબર પડે કે ક્યાં છે.
હા એજ ને.
બટ પછી ત્યાં સુધી રિંગ જતી હતી પછી જેવા બહાર નીકળ્યા ને, એવી પછી રિંગ સ્વિચઓફ થઈ ગયો ફોન મતલબ એમ કોકને મળી ગયોને સ્વિચઓફ કર નાયખો.
એતો એવું જ ને જેને અગર ચોર ને મળે તો એ થોડી એમને હા, તો સ્વિચઓફ જ કરી દેશે ને, એતો સાયલેન્ટ પર કરી દે વાંધો ના આવે.
હમ અને સાયલેન્ટ માં મેજ રાયખો તો. મેં સાયલેટમાં નો રાયખો હોટ તો સારું હોત અગર કદાચ હજી ટ્રેનમાં ટ્રેનમાં મળી જતે ટ્રેન ના પેસેન્જર જ લીધો હતો.
હા એ તો છે જ ને તો એ લોકોજ લિયે ને.
અને પછી પછી પૂછડાવ્યું ઉડાયું હતું પોલીસમાં આપણે ઓળખીતા છે ત્યાં બટ એમને કિધું કે ફોનમાં સીમ કાર્ડ નથી, એટલે ટ્રેક ન થઈ શકે બાકી ટ્રેક થઈ જતે.
એટલે
હા વેચી નાખે એ લોકોને તો શું કામ હોય ભાઈ લોકો તો આખું શ કેવાય, ફેક્ટરી સ્ટાર્ટ મારેને પછી વેચી નાખે લોકો થોડી રાખેમ તો પૈસાથી મતલબ હોય આમ કે આમ.
હા એ તો છે પણ આ તો કોઈ એવું હોય કે જેને ફોન થી મતલબ હોય તો એમ.
ફોનથી તો નો હોય ને કારણ કે ડેટા તો શું લઈ શકે આપણા ભાઈ ડેટા થી
હા એ તો છે, અને જોકે જોવા જઈએ તો ટ્રેનમાં બધા એ લોકલ ટ્રેનને બધું ધ્યાન તો મુંબઈ બાજુને ત્યાં તો એ વાત હોય કે ત્યાં ખાલી, ચોરી કરી કરી ને વેચી નાખી દે એમ.
હા એજ એજ એટલે પછી ગીવઅપ કરી દીધું કે ના ભાઈ હવે નયજ મળે એમ. નવોજ લેવો પયડો. એટલે હવે નવો લીધો તો ખર્ચો આવ્યો એટલે ટ્રીપ તો થાશે નય.
હમ હમ. કઈ નને બીજી ટ્રીપમાં વહી ગયા છે.
હમ લાસ્ટ યર લાસ્ટ ટ્રીપ જ છે કારણ કે ટ્વેલ્થ છે એ લાસ્ટ ટ્રીપ થઈ ગઈ એટલે ત્યાર તો જવાનું છે.
કઈ નઈ આપડ જાહું ટ્રીપમાં.
એ તો તું ભૂલી જ જ હ ભેગું
આપણે જહુ ટ્રીપ ક્યાં જવું કવ સોમનાથ.
વૃંદાવન.
હ વૃંદાવન તો જવું જ છે યાર મને બી.
થોડાક વિચાર ઉચ્ચાર રાખ યાર કા તું સોમનાથમાં સેટલ થઈ ગય યાર સોમનાથમાં તો આપણે જઈયા હોય થોડુંક ઉચ્ચ વિચાર રાખ કમાનું.
હા પણ જેવું આપડી લાઈક, પ્લાનિંગ વાનિંગ બધું હોય છે આપડે મને લાગતું નથી કે બધું ગુજરાતી બહ આપડે જઈશું.
આપણને લાસ ટાઈમ લિટરલી ખાલી અમદાવાદમાંલે હતા. એવા કેવા કેવા સપના દેખાયડા હતા કે રિસોર્ટ અને અમદાવાદ એક ર ના ઘરે મોકલી દીધા જ્યાં એ લોકો ખુદ હતા.
હા એ
મતલબ આ શું વાત થઈ ભાઈ?
શું કરી શકી હવે. કઈ નહી આપણેે જઈશું સોલો ટ્રીપ પર.
સોલો ટ્ર્રીપમાં બેજડાનું હોય.
અપ એમ તું તાય સ બધા હુંરી ટ્ર્રીપ
અચ્છા પછી આપડે આમ કોઈઇસીડન્સ નહી એમની જઈકે ઓ તુંહી ચલો. ટ્રિપ આઇવિ ઓ હું અ્છા પછી આપણી સલો ટ્રીપની જગ્યા ટપ જશે.
હ.
ડન ડન.
દેહના,
હે સુુંકેશી
મન કે છે?
અરે કઈ નઈ બધું ખાવાનું તો મેં પતાઇ ધીધુ, એક કામ કર.
ભૂખ લાગી છે ને મુ ભાઇ શું દાળ બનાવી છે મતલબ મમ્મી બનાવી છે બટ રેસીપી કાઇન્ડ ઓફ મારી છે તો જે દાળ બની છે ચુ્મ્યા જ કરીએ મસ્ત
બરાબર, એટલે એને કરવા નથી રામનવમી?
સેવાની હોય.
હા.
ભાઈ પેલા કેવાય ને મન થોડી મન થોડી ખબર હતી.
ના ના, રામનવમી રહેવા દે, હું ય સાબુદાણાની ખીચડી ખાવાની છું.
મને શું ખબર હતી? મને તો મમ્મી એ કીધું બી નહીં.
બરાબર, કંઈ નહીં. હવે ખાઈ લીધું ને તો ખાઈ લો, બીજું હુ?
હમ, રામ ભગવાન માફ કરી દે છે.
હા, હા, ઓબવ્યિસલી કરી દેશે. કરી દેશે.
અફકોસ, વિશે તમારી બિચારી. કૂતરી બિચડી ભૂખી રહે, એની કરતા ખાઈલે એ વધારે સારું ને. કારણ કે ખાસે તો એને આમ તો એ આજુબાજુ આવી જ રહેસે કારણ કે, એને જમવાનું નહીં મળે ત્યાં સુધી સુધી જંગલી બળ ની ફરજ તો આમ.
બરાબર. હા એ તો છે.
હમ છ દને તો.
હે?
છે જ તો બીજું શું.
હા.
બાકી તારું જમલું?
શું? ના હવે બસ તમને થોડી વાર મજા આવો હ એવું જમી ને પાછી કરું પાછું.
અચ્છા.
હારવાલ.
એક મિનિટ ઘામ હા ઓકે હા, બાય.